હા, હલો. આપણે ઘરે.
હા, જઈમાંગ તમે?
જયમાં જયમાં તમે જયમા?
જયમાં નબી જયમાં.
હા આજે સોલે ચણા નું શાક હતું ને દાળ ભત હતું તે ખાધું.
મારું આજે ફેવરેટ ખાઈ લીધું ત હવે.
હ
હા, બીજું?
બીજું કઈ નહ આ આજે જગન્નાથ ની રથયાત્રા હતી તેમાં જવાના જરાક રહી ગયા.
હા, તેમાંજ ગયો હતો તેજ આજે ખાઈ ને આવ્યું એટલે ઘરે કઈ નઈ બનેલું હતું.
એ વાત બી સાચી છે તમે એટલે રથયાત્રામાં ગઈને આવે એટલે પછી આપણ ના ભાવેની ઘરે એટલે, આપડું ઘરનું ખાવાનું જ એટલે એ એ બનાવી મૂકી એ પેલા, આપડે ઘરે ફોન કરી દેટ ચાલે.
ચાલે. બીજું કઈક.
તો કઈ કે આપડે બસ જીવનમાં શાંતિ ચાલે છે.
હા, તમે આજે કોલેજ ગયા તા? ત્યારે પેલું અ મારો એક ફ્રેન્ડ હતો તેમનું એડમિશન તમે કરાયું કે નહી કરાયું? મેં તમને કહ્યું હતું.
હા. એ જરાક મે ભી અમાર અમાર અમને બી ટાઈમ નહી મળે એટલે જરાક ભૂલી ગયા હતા, કઈ ન ચાલો નહી આપડે કરાઈ દે શું એતો. કોલેજ પર બોલાવી લેશે ત્યારે આપડે કરી દે હું સાથે મળીને.
હા, પેલું એડમિશન ફોર્મ ભરવાનું બાકી જ છે ભરે એનું.
બબ એટલે એડમિશન ફોર્મ જ ભરવાનું બાકી છે ને?
હા. તો આપડે એનું પેલા એડમિશન ફોર્મ કાલે સબમિટ કરીવ દેસું.
હા કઈ નઈ કરાવી દેશુ ચાલ નઈ ફોર્મ ભરી ને આપડે
એડમિશન ફોર્મ ભરી ને એને આપણી કોલેજ માં એને એડમિશન અપી દેસુ.
હા અપાય દસો અપાય દસો.
હા. એને ઓનલાઈન પેમેન્ટ એ એનું એન પર તો નથી પણ આપણેે જ કરવા પડશે. અમને ખબર કે એક એપ નીકળેલી છે, પેમ પે કરીને.
હા હા હા પેન પે બરાબર.
પેનપે. હા હા ફેન પે, એમાં શું થાય ખબર કે તમને એમાં એટલું મસ્ત ફ્યુચર ને. તો તમે એટલે તમારો એકાઉન્ટ નંબર નની હોય ને.
તો પણ તમે વાપરી શકો. એવું છે અંદર, એટલે એમાં તમારોું આધાર કાર્ડ જોઈને પાન કાર્ડ આપડો અંદર લિંક કરવાનો ને ઓ ટી પી આવે આપડા પર તે નાખીએ ને તો આપડે એમાં જે ખાતું બનીને આપણા સામે આવી જાય ને તેમાં આપડે એટલે આપડે કોઈ પર બસો ત્રણસો રૂપિયા જ નાખવાના આપણે યુઝ કરી શકીએ કોલેજ જઈએ તો આપણેે પેટ્રોલ ના પૈસા અને પેલું આપડે તેમ ખાવા પીવાનું તો આપડે કેસ રાખવા કરતા કેસ રાખે તો આપડો ખવાઈ જાય એમ
બરાબર ચોરી થવાનું હશે પછી ખોવાઈ જવાનો ભય રહી છે એટલે આપડે કેશલેસ વગર આપડે ફેમ પે માં યુઝ કરી શકીએ એમ તમારો વિચાર એમ છે
હા એટલે આપું ખાતું નહી હોય ને તો ત બી આપડે એને ખોલાવી શકીએ ને એટલું મસ્ત અને અંદર તમે કશો આપણને રિવોર્ડ બી મળે અંદર રીડિયમ કોડ
રિડીમ કોડ ક્રેડિટ જેવો મળતો ઓહે
હા એટલે રેડિયમ કોડ નો અર્થ થાય કે પેલું આપડે કઈ આપડે જેમ કે એ વસ્તુ શોપિંગ કરવાનું આવે તો ખબર એમાં રેડિયમ કોડ લખે તો એ વસ્તુ સતું થઈ જાય આપડને ડિસ્કાઉન્ટ મળે
હા ઓછી કિંમત નું મળે હા
કેવું આપડે ઓનલાઈન કઈ બી વસ્તુ મંગાવીએ તે રિડીમ કોડ નાખીએ તો એમાં એવું બી મળે ને બીજું આપડે એમાં એટલે પાંચસો થી છસો રૂપિયા રાખીએ તો આપણને કામ બી આવે ને આપડે આમ તેમમ જઈએ તો ખાવા પીવાનું બી થઈ જાય આપડ એમજ પેમેન્ટ કરી શકીએ આપણે ઓનલાઈન
હા ભાઈ આજનો યુગ જ ડિજિટલ થઈ ગયો એટલે જ્યાં જોઈએ તો આપડે પેમેન્ટ કરીએ તો ડિજિટલમાં જ થાય છે મો મોટા ભાગે ડિજિટલ માં થાય એટલે કે શું બહુ ઓછા જણા ઓછા જણા રાખે
હા ને એમાં તો એટલું મસ્ત કે આમ એટલે આપડે ગમે ત જે રતે પૈસા અંદર નાખી મૂકીએ ને આપડે કેસ બી ભૂલી ગયેલા હોય તો આપડે તા વાપરી શકીએ એમ
હા એ વિચાર બી તમારો સારો છે એટલે આપડે ડિજિટલમાં આપડે ખોવાઈ જવાનો બી ડર ની રહી ને આપડે પેલું ચુકવણી નો આ સરળ તારીખથી કરી શકીએ
ને યુપીઆઈ માં શું યુપીઆઈ બી એપ છે પણ આપડા પર હું એકાઉન્ટ નંબર આપણા મમ્મી ના અ મતલબ નંબર ફીલીગ હોય તો આપડા મોબાઈલમાં ન એ પેલું થાય
હા એ વાત તમારી બરાબર
હા એટલે એજ નંબર જે આપડો યુઝ કરતા હોય નંબર પર ને આપડો એકાઉન્ટ નંબર જે નંબર લી કોઈ તે નંબર પર જાયને પેલું થાય ને આમાં આમાં તો એવું કે તમારો ખાલી મોબાઈલ નંબર નાખો ને આધાર કાર્ડ અ લિંક કરો ને પેલું પાન કાર્ડ લિંક કરે એટલે ખુલી જાય આપડી એપ જ મસ ત એપ છે તમે બી યુઝ કરજો ને ખાલી
હ હા કરા કર તમે માર્ગદર્શન આપ્યું છે તો જરૂર એકવાર ટ્રાય મારીશ
હા બીજું કઈક
હા કશું નહી આજે જક જવાના રહી ગયા તે જરાક અછા પણ કઈ નેક્સ્ટ યર આપડે બધા મળીને જશું
આજે તો અમારા સ્કૂલ માં કઈ ફેસ્ટિવલ રાખલું તો મને બોલાવ્યો હતો સ્કૂલમાં ફેસ્ટિવલ આયોજિત કરવા
સના ફેસ્ટિવલ
એ કઈ બારસી કોઈ એટલે ટ્રસ્ટ આવે ત આવવાના હતા. એમનું સન્માન કરવા
સન્માન સમારોહ કાર્યક્રમ હશે
હા એમાં જ ગયો તો તેમાં બી જરાક ટાઈમ નીકળી ગયો હ અને આજે એટલે સ્કૂલમાં એટલું મસ્ત કાર્યક્રમ કરેલો હતુ. કે એકદમ દિલ ખુશ થઇ જાય.
બરાબર તમારે તમે જે ભણેલા હશે તે સ્કૂલ હશે ને
હા તેજ હતી ખિમચ નું સ્કૂલ.
હા સંસ સ્કૂલ બ
તમે
અમે દીડી સ્કૂલ જે લોટસ ની અગાડી આવી છે ને તેમાં ભણેલા હતા.
જીવીડી સ્કૂલ.
હાજ સ્કૂલ વાત તેમાં નવ થી બાર ભણ્યા પછી કોલેજ કર્યું
હા.
તમારા દસમામાં કેટલા ટકા આવ્યા હતા.
હ પંચાવન પોઈન્ટ તેત્રીસ ટકા આલા હતા તો જક બહ છ ટકા છે.
હ ઓછા ટકા ઓછા ટકા વળે તીર વધારે મારે
એ વાત બી તમારી સારી છે.
હા એ આપડે ક કે પેલા બો ટકા લાવે તો કે પેલો આ બહુ હોશિયાર છે, ભણવામાં આમ ને તેમ
હા એ વાત ભી તો
ખ કે આપણને હેમાંંગી મે મે ઉદાહરણ આપ્યું હતું.
હા હા તો આપપસ હમ ભણવામાં જ એટલું આમ ભણવામાં જ નહી લાગી રહનું મતલબમાં કે આપડે કોઈ બી એક્ટિવિટી હોય કે પછી રમત ગમત ની સ્પર્ધા હોય, તેમાં આપડે ભાગ ભાગ લેવો જોઈએ ને એકદમ ભણવાનું આ ચોપડું વાંચવા પૂરતું જ નથી. મતલબ માં કે એક્ટિવિટી બી સાથે કરતા રહેવું જોઈએ એમ
એ એક્ઝામ્પલ મને એટલું ગમેલું ને કે મેમે એકદમ કે એકદમ આપણને ધગસ જેવી આવી જાય. એક્ઝામ્પલ સાંભળીને
મેમે સારું વતુ ઉદાહરણ આપ્યું હતું, તે મને પણ જીવનમાં આમ ઉતારવા જેવું એટલે આપડણે જીવનમાં કેવું કે આપડણે. આપડે ચોપડીમાં વાતચીત કરીએ તે તે પૂતું નથી પરંતુ આપડે બહારની એક્ટિવિટી બી આપણે જાણવી જોઈએ અનેને તેનાથી આપણે સ્કીિલ ડેવલોપ કરી શકીએ.
હા
આપડી બધી સ્કીલ એટલે ડેવલપમેન્ટ કરીએ ને એટલી આપણું શરીર બી મજબૂત થાય અને માઇન્ડ બી ફ્રેશ થાય.
હા એ વાત બી તમારી સાચી છે, આપડે જેમ સ્કીલ ડેવલોપ કરીએ છીએ તેમ આપણને અગાડી આપને સ્કીિલ આપને મદદ રૂપને ઉપયોગી બને
હમને ખબર કે પેલી એક એટલે દિલ્હીની છોકરી હતી તે એટલે એટલી ભણવામા ને- એટલી હોશિયાર ને કે બધું માં ટોપ આવતી દિલ્હી યુનિવર્સિટીમાં. તો આ એ જયારે જોબ લેવા માટે ગઈ ને. ત્યારે એટલે એનું ભણતર એનું ક્વલિફિકેશન તો જોયું જ ડિગ્રી બી જોયુ પણ એને ભણવા સાથે બીજી સ્કીલ ની કરી હતી. તેને રિજેક્ટ કરવા કરવામાં આવ્યું.
એ સમા રિજેક્ટ કરવામાં
એ એટલે એ એ એટલે કંપની માં કે એને મોટી જોબ લાગેલી હતી એને ત્રણ ચાર લાખ નું એક પેકેજ મળવાનું હતું પણ તેમાં એનું એટલે ભણતર તો એનું ક્વલિફિકેશન જોઈને માની ગયા એ લોકો કંપની વાળા પર એમ પર કહીશ કકીલ જ ન હતી એટ- છોકરીી મેં એ વિડીયો જોયું ને મને વિચાર આવ્યો- કે આટલું હોઈ. ને બી શું કામ અગર સ્કીલ જ ના હોય તો આપણા પાસે.
બરાબ આપણે આપડે સ્કીલ બી ડેવલોપ. કરવી જોઈએ આપડે ભણતરની સાથે સાથે આપણે સ્કીલ આપણને ભવિષ્યમાં મદદરૂપ થાય વી સ્કીલ આપણે જીવનમાં ઉપયોગી નીવડે તેવી આપડે ઉતારવી જોઈએ.
હા ને પેલા તમને ખબર કે સૂર્યવંશી આ ક્રિકેટમાં હમણે ચૌદ વર્ષનોો એક છોકરો છે.
હા હા હા સૂર્યવંશી એ છે.
એટલા લાંબા લાંબા છગ્ગા મારે છે ખાલી એ જોઈ ને જ દિલ ખુશ જેવું થઇ જાય.
હમ સૂર્યવંશી આજનો ભારતીય ક્રિકેટ નો યુવા બલ્લેબજ છે. આ તે ફ્યુચર ટટેમ નું ગાઈટ છે.
હા તે જો રમતો હોય ને પીચ પર એની બેટિંગ જોવાની મને એટલું ગમે ને કે એવું થાય કે હા આ છોકરો કઈ કરશે
એ તેમની સ્કીલ તેમની સ્કીલ ના આધારે આ- આજના મંચ પર એ ઉભો છે.
હા- તેની સ્કીિલ અને તેની જો ગમે તે બોલર સામે હોય? બધા ને મારવાની તાકાત રાખે એમ છગ્ગા
હમ તેમની આમ બેટિંગ સ્કીિલ એટલે બેટિંગ સ્કીિલ એ ઇમ્પ્રુવ જેમ ઇમ્પ્રુવ કરશે તેમ તે ઇન્ડિયા ને આગળ લઇ જાશે-
હવે આવતા વર્ષ મને એ લાગે ને પણ એટલી એટલે હમણાં તો રાજસ્થાને એને આટલા કરોડમાં લીધું છે. બે કે ત્રણ કરોડ માં આવતા વર્ષ તો એને કઈ કઈ ટીમ કેટલા કરોડમાં લેશે કઈ કેવાય નહી.
એ વાત બી છે તમારી
હા કેમ કે પેલા ચાલો મળીએે.
હ ચાલો હા મળીએે